હાલો.
હાલો હ.
હ અવાજ આવે છે.
હા આવે આવે.
હ તે
શું કરો.
બસ જો ટીવી જોઈએ છે સમાચાર સાંભળીએ. ત્યાં કેટલો વરસાદ છે.
હમ. શું બતાવ કઈ બાજુ વધારે છે વરસાદ.
સુરત નવસારી અમદાવાદ.
હા બધા એમાં વધારે છે એમને.
હા અમદાવાદમાં તો બહુ હારો વરસાદ છે. કઈ જગ્યા એ ખાલી કરે અમારાય છે પણ એવા છાટા ત્યાં. બહ ચાલુ હોય ને તો અહીંયા અમારે છાટ જ હોય.
હા કેવું છે.
હ બ હ હ સુરતમાં અને અમદા અમદાવાદમાં બહુ છે. સમાચાર જોઈએ કે આજ કેટલો વરસાદ ક્યાં પડ્યો છે.
હા એ વાત હાચી છે.
સમાચાર જોઈએ તો ખબર પડે કે ક્યાં કેટલો પડ્યો નહીતર આમ તો. ખબર ન પડે કે ક્યાં કેટલો છેને કેવી પરિસ્થિતિ છે અહીંયા.
ત્યાં છે ને. સવારના છ વાગ્યા નું ચાલુ હોય છે તે અત્યારે બે વાગ્યા સુધી
હવે બતાવે જ છે ચાલુ જ છે તમારે ભાઈ કાય છે નહી એટલું
હા તેર ઇંચ નું કેય છે કે તેર ઇંચ કયો વરસાદ ન્યાંને સુરત માં
બધી હોટલો જો બધ બંધ થઈ ગયા હા દસ ત્યારે એઈ બાજુ પાછો એકલો થઈ ગયો. ઘરમાં પાણી ભરાઈ ગયા ને એવું બધું બતાવે છે એમાં આવે
હા એક વાર નહિં તું પેલા સુરત ડૂબી ગયું તું વચ્ચે એના જેવું થોડુંક થઈ ગયું છે અત્યારે
તો એની પેલા એવ હતું ને આ પાછું ઈ થયું હે પાછા વરસાદ એવું જ થઈ ગયું આ ખાવા ઓલું પરિસ્થિતિ.
હા.
તાપીમાનુ બઉ તાપી નદી હે એટલે ઓલું ખાતું હોય ને એમાં કેટલું પાણી પછી સમાવેશ થાય ને પછી કાંઈક આ પ્રોબ્લેમ હો હોય એ બધા નિકાલના
હા.
નીચાણ વાળા વિસ્તાર હોય એટલે પાણી તો ભરાવાનું જ છે અને એ પાછું નદી ને આસપાસ હોય એટલે એ તો પાણી તો
એ નીચાણ વાળો જ વિસ્તાર હોય એટલો નદીની આસપાસ હોય એ
હા ત્યાં વરસાદ ની જરૂર તો હોય જ અત્યારે નકર તો ખેડૂ શું કરે?
હમ ખેડુતે પણ ખેડૂુ ને જોતોશે આ બાજુ ત્યારે એટલો આવતો નથી.
હા.
અને એને નથી એટલો જોતું અત્યારે સુરત વાળાને બધાને
હા
સૌ આપણે જોઈએ જ છે એમ હવેત્ય્યારે આ બાજુ કઈટું આવતું નતું તો એઈ બાજુ તો બઉ બધા ને દુકાનમાં ને બધા પાણી ચડિગયા છે.
હા ું એ સ્ત્રી નહી થાય.
ઓ એસ રી જો
અવાજ છેટો આવે
હ મસ્તીછે.
અ્ચાછી
વરસાદી વાતાવરણ હ છે નેટવર્ પ્રોબ્લેમ થતો હોય છે. ના ના મોબાઈલ નજીક જ છો ના ના મોબાઈલ એ નજીક જ રાખો છેટો ન રાખો બસ અમારે અહીંયા અત્યારે આવું વાતાવરણ નેટવર્કનો પ્રોબ્લેમ વધુ થાય.
અત્યારે ચોસ રસાય
હા એ અમુક ટાઈમે હ છે ને શ જગ્યા અમાર બાળકો હછ સુુંતાશેવ-' આ મોડા સુુંતા મમ્મી ઘડિક ટીવી જોવા દે ઘડિક ટીવી જેવાદે સ્કૂલે થી આવે તો એમ થઈ કે ખડીક ટીવી જોઈ લે પછી ભલે મોડા ઉઠે અત્યારે એમ પછી હોમવર્કને એવું કરાવવાનું ચાલુ કરીએ એટલે ટીવી ન જોઈ.
હા એ જો એક પેજ હું કરાવ ન એક પેજ કરાયું હવે એક બે જ બાકી છે. ઉઠીયે ને પછી ત્રણ વાગ્યા સુતો. પાંચ છ વાગે ઉઠ છે એમ.
અઢી વાગે હમણાં મારે ઉઠાડવો જ પડશે ઉઠશે પછી એ મૂડ આવશે ત્યાં તો વાર લાગશે. નાસ્તા પાણી કરાવવા જો હે.
હચા
હ હ ઉઠે એટલે નાસ્તો મારવે એને હમણાં જોઈએ ભૂખ લાગે, મને ભૂખ લાગે,, પઠ
હા
મતલબ થઈ એવું. નાસ્તોને કરાવી અને નાસ્તો કરે કલાક તો તોય વહી જાય અડધી પોણી કલાક એને. મૂડ આવતા આવતા.
પછી બાર રમ માં લઈ જતા હઈ છે ને?
ના અત્યારે તો આ વરસાદ જેવું હોય તે બહાર ન લઈ જાય, હા જે ચક્કર મારવા લઇ જાય નીચે સાય કલાક તો હોય સાયકલ છે ને એટલે સાયકલથી થડીક રમીલીએ કલાક અરથી કલાક, પણ અત્યારે આ બધ થઈ સ્કૂલે ગયા હોય છો છોકરાઓ હોય એટલે બહુ હોય નહ કઈ રમવા વાળા.
હમ છોકરા ન ત્યાં રૂમમાં દેવાય અત્યારે એનો ટાઈમ છે રૂમ ઠેકડા મારવાનું. સાયકલ વાગવાનુ, પછી મોટા થઈ જાય પછી
હ પછી ક્યાંય નહી પછી અમુક છોકરા બધા જો એના ભાઈ બંધ હોય તો એ બધા ટ્યુશન વાળાને હોય. એટલે પછી એ ઓછા નીકળે હ અત્યારે ઉઠે અત્યારે કેમ કલાકે ખાંજે લઇ જાય એમ વરસાદ ન હોય તો અત્યારે ન, ર કલાક તો એને લઈ જ જાતા સાયકલ લેવું આપી લે એટલે બે થઈ જાય. કસરત એ થઈ જાય અને એનું રમવાનું થઈ જાય. એટલે બેય
સાઈકલ હાંકે ને તો છોકરાઓની હાઇટ વધે, પછીના હાડકાં અને સ્નાયુ મજબુત બને. લાગે
ભૂખ લાગે આ બધું થાય એટલે જ ને, એટલે જ અમ સાયકલ અપાવીય છે એને. થોડો કોમ દોડા દોડી ને એવું કરે, ખડીક સાયકલે હાંકે ખડીક બધા ભેગો રમતો હોય એમ. એટલે કલાક એકમાં તો બસ થઈ જાય પછી.
હા
પછ અત્યારે જવું વાતાવરણ પછી એકા બીજા છોકરાઓને ભેગું રમાય ન દેવું દેવાય એમ. વાયરસ હોય ને અત્યારે ઇન્ફેક્શન લાગે. પછી આપડ હોય તો બાજુ ન આપણે એટલું મોટું હોય થોડુંક, તો રોગ પ્રતિકારક શક્તિ વધ વધું હોય એમ પણ તો થોડુંક થાય ને તો પછી બાજુમાં નાના બાળકો હોય તો એને વધુ ઓલું થાય એમ.
હા એને અત્યારે શરદી ઉધરસ છે ને શરદી ઉધરસ ના વાહાર બહુ હોય પાછું વાતાવરણ તડકો ન હોય,
અત્યારે! તડકો મળતો જ નથી અને છોકરાને અત્યારે ક્યાં તડકો મળવાનો ટાઈમ જ છે. હવારે આખો દિવસ સ્કૂલે જવાનું હોય તો ઉઠે મોડા, મોડા ઉઠે પછી ઉઠીને નાસ્તો કરાવે પછી એનો લંચ ભરી દેને તૈયાર કરે બપોર પછીની સ્કૂલ હોય તો તો એને સ્કૂલે જવા તેને તડ ક્યાંથી મળવાનો આખો દિવસ સાજ સુધી પાંચ સાડા પાંચ વાગ્યા થી સ્કૂલવાય છ વાગે ઘરે આવે
હમ
એટલે એને કઈ તડકો તો મળવાનો જ નથી
સવારમાં જાય બપોરે આવે બાર વાગે
બપોર આવે તોય આપડે એમ થાય કે આાલો બપોર આવે તોય થોડું આપડે થોડું કેવું હોય ચાલી ના આવ હોય થોડુંક નીચે હોય તો આપણે બપોર પછીનો તડકો મળે બપોર પછીની સ્કૂલ વાળા ને તડકો જ ના મળે એમ અત્યારે કુદરતી રીતે એ બધું આપણે જોઈએ જ છે ને હો વિટામિન ઘટે તો કે વિટામિન ડી ઘટે છે તો તમારે આને તડકામાં રાખવાનું પણ અત્યારે ક્યાં તડકા છોકરાને આપડે બધી જિંદગી જેની ભણવાવામાં વય ગઈ છે
હમ
પેલા તો ક્યાં પાંચ વર્ષ સુધી તો આપડે પેહલામાં ન બેસાતા પાંચ પુરા થાય પછી પહેલામા બેસાડતા
હા પાંચ વર્ષ થયા પછી પેલા એમાય માય ભાર વગર નું ભણતર એકડો ઘૂટાવે સર પછી એકડા માં કેટલાય દિવસો થાય ઈ બધી એવી રીતે ચાલુ રહેતું
કેજી કરે કેજી કરે તા તો એને કેટલું આવડી ગયું હોય અત્યારે કે અજી મારે એબીસીડી ને વન થી વન થી હન્ડ્રેડ ને બધું લખતા ને બોલતા વાચતાને બધું
એલ કેજી એચ કેજી પૂરું થઈ જાય ને એને ત્યાં એને વાંચતા આવડી જાય છે અત્યારે પેલા માં આવે ને તો એ એ કમ્પ્લીટ હોય
હા
એને પેલામાં આવે ને એને વાંચતા આવડી ગયું હોય ને આપડણે પેલામાં હતા ને ત્યારે આપડે ખાલી એકડો જ કરતા
હા કઈ ના આવડ
પણ ત્યારે આપણે શું હતું આપણે આપણે શારીરિક શક્તિ સારી હતી
હા
આપડે ત અત્યારે છોકરા રમે એમ જ ત્યા રમતા હ પેલાનું જમવાનું આપડે એવું હતું અ ત્યારે આવા કઈ ફાસ્ટ ફૂડ તો કઈ હતા નહી અને ફ્રૂટ હતું તો એ આપડે ઘરનું થાતું એમ વેચાતું તો આપડે અમુક વસ્તુ વસ્તુ લઈને ખાતા ને આપડે મમ્મી પપ્પા ઓછું લઈ દેતા એ પ્રમાણે અને અત્યારે તો આપણે લઈ આવવું જ પડે તો બધું એવું ને પેલા તો એક બીજાને આપણે બાજુમાં હોય તો એને અત્યારે જામફળ ને અત્યારે હોય શું પેલા ચોમાસામાં થતા ચોમાસું હોય તો એ થાય જ જામફળ તોય આપણે દેતા ચીખવું ના તેને થોડું થોડું હોય બે છોકરા રંગતા હોય તો આલું એક તું ખાય ખાય આપડે એવું કઈ ત્યારે ફ્રૂટે લેવું ન પડતું અને જમવાનું સારું હતું એમ અને પાછું એમ કે આપડે સવારે એના ટાઈમે જ આપડા ટાઈમે જ ઉઠી જ અત્યારે છોકરું કેટલા વાગે ઉઠે આઠ વાગે નવ વાગે આઠ વાગે ઉઠે તો વેલું જ કેવાય તો અત્યારે નવ દસ વાગે છોકરાઓને ઉઠાડતા હોય પડે પ આપડે સાંજ અત્યારે બારેક વાગ્યા સુધી જઈ ગયા હોય છ છોકર ત્યાં સુધી આપડે એ જાગતું હોય એટલે છોકું મળું જ ઉઠવાનું ઉઠે ત્યાં એના સ્કૂલ ના ટાઈમ થાય કાયમ કેાલો એને ટ્યુશન માં જવાનું છે એટલે તડકો તો કાંઈ મળવાનો છે જ નહીં એને
હા
એટલે- એટલે કાંક તકલીફ તો અત્યારે વધુ વાયરસ એના હિસાબે થાય કેમ કે પાછું એકા બીજા ના-
હ
શારીરિક શક્તિ પ્રમાણેયમ-
સારું હલો મારે બાર જવું છે.
હા વાન તોન-